હાલો.
હા આવે છે, તમને આવે છે, મારો અવાજ
હા આવે છે.
શું કરતા તા?
બસ વિચારતું કે મારે લેપટોપ લેવું તું. બિઝનેસ માટે કોલેજમાં ભણતો હોય તો કોલેજ માટે જોવે છે.
હા એ તો છે. લેપટોપ તો ખુબ જ જરૂરી છે આજ આજના જમાનામાં તો. મારે પણ લેપટોપ લેવાનો વિચાર હ તો જ પણ વિચારતો હતો કે કઈ કંપની નું લેવું અને કેવું લેવું.
એટલે પેલા તો મારો વિચાર એમ હતું કે શું કરવું? કે અતારે પેલી વાર લેતા હોય તો હમ્મ નવુંમ લેવું જોઈએ કે પછી જુનામ લેવું જોઈએ.
હા ઓમ જો જુનામાં તો ના લેવાય. પરંતુ રિફરબિશમાં કા એવી તે જોવ જોવાય એમાં જો મળી જાય આપણને તો એ લેવાય એમાં વાંધો ના આવે.
હા એટલે આપણે જો સ્ટાર્ટિંગમાં ઓછા પૈસામાં જો મળી જતું હોય કે આપડું બજેટ હોય કે વિસ થી પચીસ હજાર રૂપિયા ની આજુબાજુમાં, જો મળતું હોય તો પેલા આપણને આવડી જાય તો પછી નવું લેવું હોય તો લઈ શકાય.
ના એવું ના કરાય. એના કરતા તો આપડે ઓમ નવ તો લેવાય જ નઈ ને. નવ લે પટોપ હવે આપણે લેવા જઈએ જો તમે બિઝનેસ માટે લેવા જાવ છો તો એનામ તો તમને મળી જાય ત્રીસ ચાલીસ હજારમાં નવું જ. તો પછી એના માટે તમારે પચીસ હજાર નું જૂનું લેપટોપ લેવું ને એવું બધું કરવું એના કર
હા એટલે એ એવી રીતે નહી જેમ પેલા જ ચાર થી પાંચ વર્ષ વાપરીએ પછી જો બધું ફાવી જાય, બધું થઇ કમ્પલેટ, એમ લાગે કે બરાબર છે નવું જ લઈ લઈએ એમ.
હા એ છે, પણ તમારે જે તમે વાત કરી કે તો પછી બિઝનેસ માટે વાપરવાનું એટલે કોઈ હાઈ પરફોર્મન્સ તો હોય નહી લેપટોપ જરૂર ના હોય. તમે જો સાદું લેપટોપ લઈ લો સાદું લેપટોપ લઈ લો તો પણ તમને ચાલે તો ઓમ તો ખાલી બિલ બનાવવા ને એના માટે જ હોય ને બિઝનેસમાં તો વધારે ઓમ બીજું કાઈ હોય નહીં.
ના એનામાં બીજું કાય ના હોય, એનામાં ખાલી ફરજ ની જરૂર હોય. તો એ તો આપણને એચ એસ ડી એસ એસ ડીની બધી અલગથી મળી જાય છે. કે આપડે અલગથી એક એ બી એન વાળ થી મરાય દીન બધું એનામાં બેેટા નાખ ખી દીએ ને પછી મૂકી દઈએ તો પણ ચાલે એમ એ બધું.
હા પરંતુ એ એસ એસ ડી ની ઈ બધું સાચવું પડે. એમાં સ્ક્રેચિસ કેવું બધું ના આવતું હોય. અને એની જગ્યાએ જો તમારે પછી આ પેનડ્રાઈવ તો એમાં વાંધો ના આવે.
હા એ તો વાત સાચી પણ એને એસેસસરીઝમાં શું છે વધારે એ તો આપડે ઇન્સ્ટોલ કર કરી શકાય.
તો એ તો પેનડ્રાઈવ માં થતું જ હશે નહ
પેનડ્રાઈવ માં ઓછું થાય, પેનડ્રાઈવમાં એટલું બધું ના થાય. અને એસે સરીઝ કામ ફાસ્ટ હોય એનું. પેનડ્રાઈવ ના કરતા.
હા એટલે તમારે ડેટા ટ્રાન્સફર ફટાફટ થઇ શકે એમ જ ને.
અને સ્ટોરેજ પણ એને એમ બઉ વધારે આવે એક એ બી આવે છે. એનાથી ઉપર ઓછામાં ઓછી એટલી તો આવી જ જાય છે. પાંચસો બાર પણ આવે જ છે.
હા એ તો છે. એમાં અને લેપટોપમાં પછી અહ એ જે કનેક ક્ટ થાય યુ એસ બી થી થ્રુ કનેક્ટ થાય કે એવી રીતે કનેક્ટ કર
હા એવી રી કનેક્ટ થઈ જાય. કે પણ બહારથી પણ થતી હોય કનેક્ટ. એની કેમ વસ્તુ આવે છે જે આપણન લીધી નથી ને બહું આઈડિયા નથી. રીડિંગ કરેક્ટ થઇ જાય છે એમ
હા એજ ને
એટલે મારો એમ વિચારે જ હતો કે પછી કઈ આજકાલ આપે નેપ લેવો હોય તો સ્ટોરેજ ત જોવે જ અને પાછું મર્જનમાં ડેટ હોવું જોવે મર્જન અપડેટ ના હોય તો પછી ચોટેને આમ કોઈ પણ એપ્લિકેશન ખુલે ની જલ્દી
હા એ તો છે વર્ઝનને એ બધું અપડેટ હોવું જોઈએ તો સ્ટાર્ટિંગમાં લેપટોપ સરખી રીતે કામ ક કરે પરંતુ જ્યારે પછી નવું નવું ટાઈમ જાય એમ એમ પછી લેપટોપ એક દમ સ્લો થઇ જાય
અને જે બજેટ વધારો હોય સાહીઠ હજાર પચાસ હજાર તો હવે ત સારી સારી કમ પની આવે છે નેનો હોય છે આસુ એચ પી ડેલ અને હમ એકબુક ની જો આપણને ભાવતું થઇ પણ નઈ શકાય
હા મેં વચ્ચે જોયું તું ને તો આપડે અમારે પાટણમાં એક દુકાન છે ઓ જય વીર ન્ફોટેક કરીને તો ત્યાં અમે જોયું તો ત્યાં બધા જ પ્રકારના રીફર બેઝ મેકબુકો પછી આ જે ટેબ્લેટ જેવું આવે ને એ પછી ડેલ ના લેપટોપ હતા એચ પી ના લેપટોપ હતા લિનો અને લેપટોપ હતા બધા ચા લુ જ લેપટોપો હતા ચાલુ કંડિશનમાં ખાલી આપડે ચેક કરવાનું કે કેવું ચાલે છે બ ફ્રીલી ચાલે છે કે નહી એ બધું ચેક કરવું પડે ખાલી
હા એ તો પણ સાચી છે અને માછી ખાસ બેટરી ચેક કરવી પડે
હા સૌથી વધારે મેન બેટરી ચેક કરવી પડે એટલે તમે જેટલું હાઈ પરફોર્મન્સ કામ કરવાના હોય એ કામ તમે એક દિવસ કરો કે કલાક કરો એટલે તમને બે ટ્રી નો ત અંદાજો આવી જાય કે કેટલું કરવું પડે એક
હા એ તો વાત સાચી જ છે અને આસુ જ નાને બધા જે આવે છે ને એને અમે નાઈ આઈને બધા જે આવે એ પણ બહુ મોંઘા આવે છે જો આપણે નવા લેવા જઈએ ને સાઈઠ સાઈઠ હજાર આજ મે કાસું જોયું તું આઈ ફાઈ બધું અને એમાં પણ સોળ જીબી પાનસો બાર હતી કાંઈ કે તા સોળ જીબી તો ઓછામાં ઓ તી જોવે જ ને પછી એની કિંમત પણ સાઈઠ થી બા છેક હજાર નું બી આજુબાજુ હતી સારી ક્વોલિટીમાં
હા એજ ને મારે જ એક મિત્ર હમણા આશુષ નું ગેમિંગ લેપટોપ લઈને આવ છે ત એ કાક સિત્તેર હજાર કે એસી હજાર નું કાક લેપટોપ લાવે છે અને બીજું કે હું પણ એક લેપટોપ રીસર્વિસમાં મેં જોયું છે તો એ લેપટોપમાં ને આઈ ફાઈ છે ઇલેવન જનરેશન છે બસો છપ્પન જીબી જ છે સ્ટોરેજ પરંતુ એ માં મારે હજી એટલું બધું કામ નથી કરવાનું હતું ખાલી પફોર્મન્સ સ આપે એવું લેપટોપ જો કારણ કે કોડિંગ કરવા માટે જ જોઈએ છે મારે તો લેપટોપ એટલા માટે
રે પાછું હોય ને મારે એમ પણ વિચારતા કે ઓનલાઈનમ ભાવ બહુ ઓછા હોય છે એ કે હમણા પણ વાત કરી કે સેકન્ડ માં ઓછા ભાવ તજું નાવ નેપટોપ સાહીઠ હજારના પાછા પંચાવન હજારમાં મળી જતા હોય ઓનલાઈન બઉ ડિસ્કાઉન્ટ પણ આપતા હોય છે તો ઓનલાઈન લેવું કે ઓફલાઈન લેવું એ પણ વિચાર થતો હોય છે.
હા એ તો છે આપડે લેવું તો ઓફલાઈન જ જોઈએ. એમાં જ ચારુ રે ઓનલાઈનમાં તો પછી ફ્રોડ થવા એવા બધા ચાન્સો એમને કોઈ જો બેટરી નું વાંધો આવે કે લેપટોપ તો પછી આપડ ઓનલાઈનમાં બધું રિફ્રેશ કરવા કે રિપ્લેસ કર એ બધામાં ટાઈમ વધારે જતો જયારે ઓફલાઈન માં આપણે ડાયરેક્ટ દુકાનમાં જઈને જે શોપ પથી લીધું એમને કહીએ તો એ તરત જ આપણને સોલ્યુશન આપી શકે.
હા એ તો બધું ખરી પણ પાછું એ પણ વિચાર આવે કે અત્યારે સરકારેને આપડે અમ્મ લેપટોપને એની સહાય આપતી હોય છે. એનામાં જો આપડે સરકાર ના દ્વારા આપડે ક એપ્લાય કરીએ એના પણ ઘણો ફાયદો થતો હોય છે એવું મેં સાંભળેલું છે. એ સરરમા મધમ વિદ્યાર્થીઓ માટે કરીને ઈ લેપટોપ ની સહાય આપે છે ભણવા માટે કરીને હ એજ સા જયા આવે છે ને એ આવે છે એનામાં.
તો મેં પણ સાંભળ્યું છે કે લેપટોપ્સ આ હોય છે જેમાં સરકાર વિદ્યાર્થીઓને લેપટોપ આપતી હોય છે. આવી રીતે કોલેજમાં કોલેજ ના ટાઈમમાં જ એમને ભણવામાં ભાડ માટે પરંતુ મેં મારા ફન્ માં કેવી રીતે કોઈ હજી મળ્યું નથી કોઈને એવી રીતે લેપટોપ કે નથી અમે સાંભળ્યું કે ફોર્ન ભરીએે કે એવું.
એટલે ખાલી એ તો સાંભળ્યું તું સમાચાર મને એમાં આવ તું એટલે મેં થિયુ જો થતું હોય તો આપડે એમાં ફાયદો થઈ જાય. એ આપડે ફાયદો ઉઠાવવો જ જોઈએ ને બધી સહાય આપણા માટે તો હોય જ વિદ્યાર્થી માટે ને બધા માટે એ ભણવામાં પણ ઉપયોગી થઈ જાય છે બઉ
હા. હા અને તમારે જે લેપટોપ લેવાનું વિચારો તો એ તમે લેપટોપ જે સાદું લેપટોપ હોય એવી રીતે લેવું છે કે આવી રીતે મારે જેમ હાઈ પરફોર્મન્સ વાળું લેપ
એલે થોડી જો હાઈ. પરફોર્મન્સ હોય તો આપડે પંદરમ વર્ષ સુધી શાંતિ થઇ જાય હ પફોમન્સ હોય ને પછી અંદર દસ પંદર વર્ષ પછી આપણને અમુક એપ્લિકેશન સપોર્ટ કરતી હોય છે. અને જો અત્યારથી જ આપડે જો થોડી નવ ક્વલિટી ના લઈએ આફ મસ જ ના આપતા કારણ કે હમણાં તો આપશે એ તું મારેસ પાંચે મારેસ સૌધી પણ આપશે. પણ પછી પાછળ જતા આપતા નથી અને અ પછી અમુક એપ્લિકેશન પણ નથી કરતી. અને જો હોલિડે સારી ના હોય તો પછી એજી બધી પ્રોબ્લેમ પણને આવતી હોય છે એ કેમ પછી આપડે જો ભાવ ઓછો પછી ને એચ એચડી આવે છે. એને કરતાને એસસડી સારી કેવાય.
હા એ તો છે.
થોડી સારી ક્વોલિટી એક વાર જ રહેેવાનું હોય છે થોડું સારું જ નહીિ લે તો સારું જ કહેવાય. .
હા એ તો છે અને જે મેં તમને કીધું ને આઈ ફાઈવ ઇલેવન જનરેશન તો એની અમે ડેલ નું લેપટોપ છે અને એમાં ચેક કર્યું ને તો ચાર્જિંગ અમારે સાતથી આઠ કલાક ચાલે છે જો તમારે સાદું વર્કિંગ કરવું હોય ને તો અને હાઈ પફોર્મન્સ જેવું કે ગેમિંગ પછી કોડિંગ આ બધું કરવું હતુ એમાં ચારથી પાંચ કલાક ચાલે છે
અને એ કોઈ ગ્રાફિક્સને એવું એડિટિંગ કરવું હોય કે ભાઈ લેપટોપ એ બધા અલગ અલગ આવે કારણ કે એકમાં જો તમે ગાફિક્સ ઉપર જ કામ કરવું હોય તો એના માટે નેપો ગફિક્સ નું અલગ આવે અને આનું પણ અલગ આવે છે
હા એ તો મને ખબર છે મારા બે મિત્રોને આસપાસનું જે મેં કીધું ને ગેમિંગ લેપટોપ છે તો એમને ગ્રાફિક્સ એડિટિંગ કરી શકે છે એ એમને કારં કે ગ્રાફિક્સ કાર્ડ પણ કે છે સારું એવું નામ તો મને યાદ નથી અત્યારે
અને હ મારે શું છે કે થોડું રાખવાનું જ ઝણ ઝીણું વધારેો હોય એડિટિંગ કરવાનું એટલે મારે સ્ક્રીન લેપટોપની થોડી મોટી જોવ હોય તો શું હોય થોડું વંચાય સારું ફટાફટ કામ થાય કાર કે એને ઓછી સ્ક્રીનમાં પછી એટલું બધું ડેટા આવતો નથી મતલબ દેખાતું નથી લાયડી કરો પણ એની બધું ટાઈમ વધારે જાય અને જો સ્ક્રીન થોડી મોટી હોય તો પછી અને મારે એટલું બધું મેલું હોતું નથી કે હ ગમ આઈ જવું ને સાચવાનું એટલું બધું નથી મલબ સચવાય જ છે
હા એ તો છે તો પછી પ આપણે સાદું લેપટોપ ના લેવું એ જગ્યાએ આવી રીતે હાઈ પરફોમસ વાળું લેપટોપ જ આપડણે શોધાય તો આપણ ને ભવિષ્યમાં ક્યારે વાંધું ના આવે
અને બાછી એ થોડી મો હોય તો એ ખાય પણ સારું આપણને
તો છે પરંતુ પછી સ્ક્રીન મોટી હોત પછી લેપટોપનુંું વજન પણ વધી જાય છે
હ પાછું આપડે જો ફરજ વધારવી હોય તો પછી પણ વધવાની છે ને જો અત્યારે આપડે ઓચીંગ લીધી એનામાં એ ઓપ્શન મોબાઈલમાં એવું નથી હોતું આનામ તો એવું હોય છે એટલે આપડે હજ એટલું બધું ના હોય મારે થોડી ઓછી લેવાની પછી આું બજેટ આવી ગાય પાછળથી નાખ શકાય છે એનામાં ફિટિંગ વોરટની બધા
હા એ તો છે ફિટિંગમાં એમાં બધામાં ઇફેક કરે છે પછી અને કેટલીક વાર સપોર્ટ પણ નથી કરતુંતું આપડે બહાર થી અલગ થી નખાવી મે તો
વિચારી ને પછી નસું બરોબર
હા ઓકે તો મળીએ ક્યારેક ને બધું જોવા જઈએ લેપટોપ
ઓકે સારું લો બાય
હા